હલો.
હા હેલો, અવાજ આવે છે મારું?
હા આવે છે બોલ શું કરે છે?
કાંઈ નહીં એમજ ઘ ઘરે કામ છે એજ કરું છું.
હા હા
શું કરવું કામ તો મળે જ નહી આપણને. જોબ વોબ તો મળે જ નહીં આપણને. એટલે ઘરે જ કામ કરવું પડે કંઈને કંઈ.
હા એજ મેં પણ પૂછ્યું જ છે અત્યારે. બહુ બધી જગ્યાએ પણ મલે ત્યારે ને ફ્રેશર લોકોનું આવું જ હોય જલ્દી મલે જ નહીં.
એ લોકોને આવું નહી કરવુ જોઈએ. ફ્રેશર લોકોને જલ્દી જોબ નહી આપે. તો એકબાર ટ્રાય કરે કોઈ પણ. તો ને આવડે. એમ થોડી ચાલે કે કોઈ આપે જ નહીં.
અને પાર્ટ ટાઈમ પણ આપી દેવું જોઈએ ફ્રેશર લોકોને.
આપવું જોઈએ કેટલા લોકોને જરૂર હોય છે નહીં આપે જલ્દી. ફૂલ ટાઈમ એટલું બધું ટાઈમ નહીં મળે કાઈ હા. તારી બેનનું બરાબર જોબ ચાલે બધું?
હા એનું સરસ ચાલે છે અત્યારે બધું.
એલ એલા તને ખબર છે આપણી ફ્રેન્ડ હતી લક્ષ્મી એ એ જોબ છોડી દીધી.
કઈ લક્ષ્મી દીપાલીની બેન?
હા જોબ છોડી દીધી હે.
ક્યારે છોડ્યું એને?
મને તો નથી ખબર એ એ નગમા મને કેતી હતી કે નગમાને જોબ માટે કેત તી હતી કે મને લગાવ તારી સાથે એમ.
ના ના હજી એને મૂક્યું નથી આવે તો છે જ એ રોજ આવે છે.
મને લાગે છે છોડવાની છે કદાચ.
હા છોડવાની હશે બટ અત્યારે તો આવે છે. કેમ કે ધ્રુત તીને એ લોકો સાથે જ જાય છે ને.
હા એટલે એ મને લાગે છે છોડવાની છે એટલે કે નગમાને કહેતી હતી કે મને જોબ લગાવ.
હા તો શું કીધું નગમાંએ હા કીધું?
હા નગમા હા કીધું કાઈ નઈ મે વાત કરું મેં તો ચાવું કે મારા બધા ફ્રેન્ડ મારી સાથે કામ કરે.
હમ
હા લાગી જાય તો સારું. હા નગમાનું ત્યાં બહુ સારું છે. હમણાં ત્રણ ત્રણ મહિના પગાર ઓછું રહેશે પછી ભાવ બળશે.
હા હા અહિયાં પણ સારું જ છે. હા અત્યારે લક્ષ્મી જાય છે ત્યાં પણ સારું જ છે એવું કઈ ખરાબ નથ બટ એમ લક્ષ્મીને એવું ગમતું નથી તો આપણે શું કહી શકીએ હવે.
હા આપડે જ્યાં ગમે ત્યાં જ કામ કરવું જોઈએ. એમ ક્યાં પણ નહી કરી શકે. એને કાઈ થતું તું.
હમ
પ્રેશર વધુ હોય એમાં.
ફ્રેશર તો નથી બટ ત્યાં કને સ્ટાફવાળા છે ને એ લોકો બહુ એમ થોડો એમ અને બોલે દાંટે કરે ને તો એને એમ થાય કે મને જ બોલ બોલ કરે.
એવ
હા ને અત્યારે કેમ આપણેે લોકો ફેરેશ છે, આપડે બધાને કઈ આવડે જ નહી ને એમ નવું નવું એટલે કઈ
હા તો શીખડાવવો જોઈએ એમાં
ને અત્યારે લક્ષ્મી તો અત્યારે ત્રણ ચાર મહિનાથી ત્યાં શોક કરે
તો લક્ષ્મી પહેલા ક્યાં પેલા ક્યાં કરતી હતી જો હમણાં ત્રણ મહિના અહીંયા થયુંતું.
ના ત્રણ મહિને તં તો એને ચાર પાંચ મહિના થઈ ગયું હોય
હ એકસ કેટી છું
હા કેમ કે જો લક્ષ્મીને અત્યારે બધું આવડે છે. હવે જે સ્રેચર્સ આવે એને શીખડાવુ પણ જોઈએ ને
હા બરાબર છે.
એટલે પછી એને એવું છે, કે બધું લોડ મારા ઉપર જ આવે છે, હવે શીખડવું તો પડે જ ને હવે નવા નવા હોય એને કેવી રીતે બધું આવડે
હ એ શીખડું જ પડે એ થોડી ને આવડી જાય કોઈ
હમ. કે હવે એ કે છે, કે મને એમ નથી જોતું એમ મને નોકરી નથી કરવી અને એને કરવી ક્યારે કનાથી ભૂલ થઈ જાય કઈ વસ્તુ બનાવવામાં કે એમાં તો એને સરચ ચિલાવે તો એ એમ કે કે
કોઈ આપણને ખીલાવે તો સારું પણ નહીં લાગે એને ખોટું લાગ્યું હશે એટલે
હા એને તરત ખોટું લાગી જાય કે મને ચિલ્લાવે છે, એટલે પાછી એ કે છે, કે મને હવે જોબ છોડી દેવી છે.
તો કામ બરાબર રીતે કર લી તો એમ જોબ વારંવાર થોડી ને મલે છે.
હા એજ અત્યારે સારું છે, ને ઘરની નજીક પણ છે, અને એમ ટાઈમિંગ પણ સારું છે, એટલું પણ લેટ નથી ને પગાર પણ સારું આપે તો એ જોઈએ હવે શું કરે ટાઈમિંગ સાડા નવ થી સાત વાગ્યા નો છે.
હ અહંયા નગમન તો અહયા હાલ દસ વાગ્યા પર જઈએ તો ચાલે દસ વાગ્ય થી હમજી લે છ વાગ્યા સુધી છ સાડા છ ક્લાસ
નપમાને ત્યા
હા અહિયાં જ છે, હાઈવે પાસે જ છે.
હા નગમા સેમા રીક્ષા મા જાય
ની આ ગુંજન સુધી મારા પપ્પા છોડી દે પછી એ એ રિક્ષા લઈ લે ક્યારે ચાલી ને જાય
હા હ ઠીક ઠીક
એકલી જ છે, તો શું ચાલવાની એમ તો ર રિક્ષા કરી લે છે.
હમ તા પપ્પાને ત્યાં જો ને પાર્ટ ટાઈમ જોબ હોય તો
મારા પપા ત્યાં
હા.
ચાલ કાઈ ની મારા પપા ત્યા પૂછી
હા આજે પુછી ને મને કાલે કેજે
તને ખબર છે, મારા મારા પપ્પા કે છે, ચાલ ને તારે લગાવું મેં જોબ હા સારુ પંદર હજાર આપુ મેં
તો સારું ને પંદર હજાર તો
પણ પાર્ટ ટાઈમની આપે ને યાર મારા પપ્પાનું એવું છે, કે એકદમ નવ કેટલા નવ વાગ્યા કે દસ વાગ્યા થી છ વાગ્યા સુધી છે લાસ્ટ.
હા હ.
કાઈ ની હું પૂછું તો પણ આપણા માટે કાઈ મળી જાય કમ્પ્યુટર જેવું કામ તો સારું ને.
હા એ છે.
હા.
હું પણ અહીંયા પૂછું મળે તો.
નાજમી પણ મને કેતી હતી કે એ એક જગ્યા છે પાર્ટ ટાઈમ નું સાત હજાર એવું આપે છે.
હા એ તો જી આઈ ડી સી મા છે.
હા જી આઈ ડી સી માં છે એવું કેતી હતી.
એ તો મેં જ એને કીધું તું હું ઇન્ટરવ્યુ આપવા ગઈ તી ને ત્યાં મારું સિલેક્શન પણ થઈ ગયું તું. એક થી છ હતું એક દિવસ છુટી પણ ત્યાં બઉ દૂર થઈ જાતું હતું એટલે પછી ના કહી દીધું.
હમ્મ. મને કેતી હતી, તમે જવાના તો ચાલો સાથે. એ મારા માર. દિમાગ ઠિકનો નહી મલહે હમણા કઈ ની કર કરવાની મે એમ તો બહુ બધું ફૈર્યું પછી જોબ પણ ની મળે બહુ કંટાળો આવડે. પૈસા પણ ખોટો જાત. ચાલી જાયરી જેટલા તો જોબ નહી લાગે એટલા તો રિક્ષા વાળો ચાલુ ગયો અમારો.
હા, મારું પણ એવું જ છે એટલે પછી મેં ત્યાં ના બોલી દીધું કે અત્યારે એવું.
આપણને ફાયદો મળ્યો તો શું કામના એમ તો મેં ઘરે પણ કરી લઉ એટલે એટલે એમ નજદીક પણ રહે અને જોબ પણ સારું રહે તો સારું.
હમ્મ.
એ જે કહેતા તા રવિ એ જ જગ્યા શું.
હા, ના ના એ બીજી જગ્યા છે.
તો ત્યાં નથી ગયા કે?
ના, મને ના બોલ્યો એટલે ત્યાં નથી ગયા.
તો નાઝીમને જવું જોઈએ હતું ને એને તો નજદીક પડતું હતું.
શાયદ એને કીધું હતું પણ એને પણ ત્યાં ફૂલ ટાઈમ નું જ છે પાર્ટ ટાઈમ વેન નથી પ્રેશર્સ માટે.
તને તને નાઝમી નાલની નહી દેખાય એમ મને લાગે એને જોઈને પણ નહી આપી હહે. આઈ પુ હશે. લાગે તું તો એને તો નાનલી ચે શું કામ કરશે એ પણ હોય શકે એવું નહી માને.
હા.
કાંઈ ન ટેન્શન નહીં લે, પછી આપણે એક મહિના પછી વિચારીએ એમાં શું આપણે કોલેજમાં સેટલ થઈ જઈએ એમ આપણા માટે ઈંગ્લિશ છે તો થડું નવું છે એમાં પણ આપણને થોડુંક એડજસ્ટ થવું પડશે.
હમ્મ.
બધું થઈ જશે એમ. એમ વેકેન્સી ખાલી નહી મળે એમ તો મેં બ બહુ બધા ખબર ક્યું છે પણ તો પણ બધા કે છે વેકેન્સી ખાલી નહી મળે. વેન્સી કદાચ નવરાત્રી આવશે ને, તો કદાચ ખાલી થશે. તેમ કે. બહુ કપડ ઉપપડ કઈ ને, કઈ એટલે મળી જશે એવું નહી મળે.
હમ્મ. હા.
મને તો કઈ ને, કઈ એ પણ મળી જાય એમાં જોબ એવું નહી લાગ કે, જરૂરી કોમ્પ્યુટર માં બેસી તો એ. હમણાં ફિહાલમાં કંઈ ને, કંઈ કરવું તો પડશે ને? કઈ નહી, મારા પપ્પાને મેં કહું એક વાર બતાવે, તો સારું પછી આપડે. બંદ.
હમ, તો પપ્પાનેરી વખત પૂછી જોજો શું કે છે? એવું? આપે ત્યાંક ને, એક વાર પૂછી આવશું.
હા, હા. કેમાં સુક
ઓછામાં શું જાય છે, આપડું.
હા, એમ સારું પર છે, એમ છ વાગે છુ્ટી પર કરી દે છે.
હા, એ.
લેડીઝ માટે ત્યાંનું બેસ્ટ છે, એવું ન કે. એમ તો ઘરે પણ છોડવાનું કોઈ ના, કોઈ કારમો પણ આવી જાય છે એવું છે. બધા લેડીસ એવું છે. બતાવ કે.
હમ્મ.
હવે બતાવ શું કરે છે? હમણાં.
કઈ નહી. કઈ કરતી શ કરરું કંટાળો આવે છે, ઘરે તો સંન્ડે ના તો બઉ કંટાળો આવે. સાચજ.
સાચું મને પણ બહ કંટાળો આવે, મેં તો કાંઈ નહીં, હોમવર્ક કરીએ કરું છું. શું પછી થોડું બધું કામ એ કરી લઉં.
તો જોઈશ, હવે એ કરવા બેસીશ.
મારું તો હોમવર્ક કમ્પ્લીટ છે, અને જે માગે છે, પ પીડીએફ પર બનાવી છે બ. પોણ વારંવાર સાેન્ડ કરવાનું. પેટીએફ પર અઉું પછી પતાને સેન્ડ કરી દે. એમ બધા પણ સેન્ડ કરી દે છે, તને ખબર છે, અમે ફ્રેન્ડ પણ એવા બનાવ્યા છે ને. કે જેને ઈંગ્લિશ આવડે છે. બરાબર, રીતે અને હોશિયાર છે, એવા એવા ફ્રેન્ડ.
હા, મારા પણ એવા જ છે બધા.
હા.
સારું, સર હું અત્યારે કામ કરી લઉં, પછી તને નિરાતે ફોન કરું.
હા, ચાલ કઈ નહી. બાય કરજે, કોલ ઓકે બાય. હમ.